હલો.
હલો.
હા
આવે છે, અવાજ હવે મારો.
હા આવે આવે બોલો બોલો.
હા કેમ છો.
અવાજ કપાય છે, તમારો બરાબર સમજાતું નહી.
થઈ ગયો
હા.
આજકાલ બહુ પ્રદુષણ છે.
જોઈએ તો આજકાલ બહુ પ્રદુષણ છે, ને એ પણ એક મોટો સંકટ જ છે આપણા માટે.
ઇલેક્ટ્રિકલો ગાડીઓ ન બહ પ્રદુષણ છે, કંપની માં બહુ પ્રદુષણ છે. કંપની ના પાણી એવું એવુંજ ચાલે. છોડી દે. આ પાણી કોઈ પીએ તો એમાં પ્રદુષણ થાય પ્લાસ્ટિક. ન પ્રદૂષણ છે. ભઈ ના બહુ પ્રદુષણ છે, હવે.
હવે ફોર વ્હીલર માં ટુ વ્હીલર માં ઇલેક્ટ્રિક ગાડી આવી છે. હા લેવા લેવાનું જોય છે, હવે તો. એમાં પ્રદુષણ કમ જોય છે થાય છે.
હા એ તમે સાચું કીધું આજકાલ ફેક્ટરીઓને એટલું બધું વધી ગયું છે, કે એના હિસાબે. અમ પ્રદુષણ વધારે ફેલાય છે, હવા પ્રદુષિત થાય છે. અને જ્યાં ત્યાં કચરો લોકો ફેંકે છે, એના હસાબે પણ ઘણું બધું પ્રદુષણ ફેલાય છે અને આપણા જોતા હોય કે ઘણું બધું. એવી જગ્યાઓ હોય છે, જ્યાં કચરો એટલો હોય છે, જેના લીધે આપણે શરીર માં પણ સ્વસ્થ નથી રહી શકતા અને બીમારીઓનોો ભોગ બની. પ છે
અંપાની માં બહુ પ્રશન થાય છે ફેક્ટરી ન પાણી નાળામાં છોડે આ અમુક લોકો પીવે એમાં એમાં પ્રાણી છે પક્ષી છે એ પાણી પી એ એના પ્રદૂષણ થાય છે પક્ષી મરી જાય બહ બહુ પ્રદુષણ ચાલે
હા તમે સાચું કીધું આ કંપનીઓના જે દૂષિત પાણીઓ હોય એ બધા ત નાલામાં અને એમાં નદી ઠાલવવામાં આવે છે જેના કારણે પાણી દૂષિત થાય છે અને આપણે ઘણા બધા ગામડાઓમાં ઘણી બધી જગ્યા એ પાણીનો ઉપયોગ પીવામાં પણ કરવામાં આવતો હોય છે એના હિસાબે લોકો પણ બીમાર પડી રહ્યા છે અનેને પશુ પક્ષીઓ પણ પણ આડઅસર દેખાતી હોય છે
બ પ્રદુશણ થાય છે્ કેન્લ થાય છે હા પ્લાસ્ટિકમાં જે જનાવરની ખાઈ લીધું બઉ ખરાબ થઇ જાય ચારો ના ખાવે એવું કેવું થઇ જાય હ
હા સાચી વાત છે અત્યારે આપણે જોતા હોય કે લોકોને સરકાર દ્વારા દ્વારા ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે કચરો નાખવા માટે હવે તો ઘરે ઘરે ગાડીઓ આવે છે જેમાં કચરો તમે ફેંકી શકો છો અત્યારે લોકો એવું નહીં કરતા અને પ્લાસ્ટિક નો એટલો બધો ઉપયોગ કરે છે જેના લીધે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ના કચરા વધી જાય છે અને જે પ્રાણીઓ છે જેમ કે ગાય છે ભેસ છે એ બધા અબોલ પ્રાણીઓ એ ખાઈ ખાય છે અને એના લીધે એના શરીર માં પણ તકલીફ પડતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આપડે પણ એમનું જે દૂધ છે એ દૂધનોો ઉપયોગ કરતા હોય તો આપડે પણ એ બીમારીનો ભોગ બનતા હોય છે જેના કારણે નાના નાના બાળકો ને વૃદ્ધો અને ઘણા બધા એવા બધા લોકો છે જેની ઇમ્યુનિટી પાવર ઓછો હોય એ બધા પણ સંક્રમિત થઈ શકતા હોય છે
એ આપ તોટલે એક વૃક્ષ લગાવ જોએ છે વૃક્ષ લગાવવા જોઈએ એના પ્રદુષણ કમ થાય છે દબવા જોઈ છે એ ઉપર સર્વિસ કમ પડે ગામ માટે પ્રદૂષણ બહુત એ તો
સાચી વાત છે તમારી આપડે ખરેખર બધા એ એ જાણવું ને સમજ ખૂબ જ જરૂરી છે કે જેટલી સ્વચ્છતા આપણેે રાખીશું એનાથી આપણને જ એટલો બધો ફાયદો છે કારણ કે આપણે હવામાન દૂષિત કરીએ છીએ પાણી દૂષિત કરીએ છે અને આજકાલ તો અ એટલું બધું આપણેે ખોટી રીતે બધી વસ્તુઓનોો ઉપયોગ કરતા થઈ ગ ગયા છેી જેના લીધે આપણા શારીરિક જીવનમાં પણ અસર પડે છે કે લોકો જલ્દી જલ્દી બીમાર પડવા લાગ્યા છે
એવું બી છે હવે તો મેડિકલ માં બી પ્રદુષણમાં ગોલીમાં કઈ કેમિકલ ની ગોજાય આપનેને ખબર લઈ બઉ કેમિકલ ની આપે વાપરે
હા તમે જોવ ને આજકાલ આ આટલું બધું પ્રદુષણ ના કારણે ગ્લોબલ વોર્મિંગ પણ થઈ રહ્યું છે અને અમુક દેશોમાં ભૂકંપને કુદરતી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે જેનાથી આપણને કેટલી બધી નુકસાની છે અને લોકો કેટલા બધા જાનહાની પણ થયા છે એ ખરેખર આ બધું પ્રદુષણના ના કારણે જ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક
હ
ગડીઓ પ્રદુષણ બહુ બહુ વધારે છે
હા સાચું કીધું એટલે આજકાલ લોકો બધા વોટર પ્યુરિફાયરય ય કરતા થ ગયા છે જેથી પાણી ચોખ્ખું પાણી પી શકાય પણ અમુક ગામડાઓમાં ને એ લોકોમાં બધા આ રીતે પાણી ફિલ્ટર કરીને વાપરતા નથી હોતા એના કારણે લોકોને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે
બ બાકી ગામડામાં નઈ જ છે ને બાકી ની પરિસ્થિતિ ગરીબ છે એ આ થોડી લે શકે છે માતારણ બહુ ખરાબ થઈ ગય છે હવે તો હવા હવાનું પ્રદુષણ છે હવામાં બહુ છે
હા એ તો આપણે જોયું જ છે આજકાલ એટલી બધી બીમારીઓ છે જે હવાને કારણે જ જે ફેલાતી હોય છે આપણે જોયું કે ગયા વર્ષોમાં આપણે જે કોરોના નો ભોગ બન્યા બધા લોકો એ હવામાન દૂષિત ના કારણે અને ક્યાંક ને ક્યાંક આપડણે જોઈએ તો એના કારણે જ બધે આ રોગ ફેલાતો હતો પણ એ બધીત ઉસવ મા ક્યાંક ને ક્યાંક આપે પણ જવાબદાર છે એટલે આપે બધા લોકો જેટલી સાવચેતી રાખીને જો આપણી આસપાસ ચોખ્ખાાઈ રાખીશું કે જેટલું બને એટલું પાણી દુષિત ન કરી એ હવામાન દૂષિત ના કરી એ બધી કાળજી રાખીશું તો એ બધામાં આપ જ ફાયદો છે
હા બહુ બઉ મતલબ કેમિકલ છોડાઈ જાય હ તો કેમિકલ ફેક્ટરીમાં હવામાં પ્રદુષિત આવાજ છોડાય જાય એમાં બી આપણ આઝાદી થઈ શકે
ક્યાંક ને ક્યાંક આ બધી ફેક્ટરીઓ પણ જવાબદાર છે જે વધુ પડતા કેમિકલ્સ નો ઉપયોગ કરે છે અને હવામાં પણ એટલું એનું પ્રદૂષણ ફેલાય છે એના લીધે ઘણી બધી આપડા માનવ જીવનને અસર થાય છે પણ આજકાલ વિકાસશીલ આપણો દેશ થઈ ગયો છે એટલે જીવન જરૂરિયાત વસ્તુઓ માટે અને ઘણી બધી ફેક્ટરીઓ પણ હોવી જરૂરી છે
ના ફેક્ટરી લાગે ફેક્ટરીમાં બઉ કામ છે અને બહુ પ્રદૂષણ ફેક્ટરીમાં જ થઈ એવું મારવ લાગે
સાચી વાત કરી તમે પણ આજકાલ બધું એટલું ઝડપી થઈ ગયું છે કે લોકો કેમ ઝડપથી થી પૈસા કમાવી શકાય એ વિચારોમાં વિચારોમાં અ લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે આપણે જોઈએ આજે કોઈ પણ ફળ ફ્રૂટ છે જે દવાથી કેમિકલ થી પક આવે છે જેનાથી લોકોને સરળતાથી એમ કવાય કે પૈસા મળી શકે પણ એનાથી આપડા જીવન પર કેટલી બધી આડઅસર થઈ રહી છે એ લોકો નથી વિચારી રહહી્યા
હાઈ એવું છે થઈ ગું છે આ ફવારી કરવાના માટે જ બહુ પ્રદુષણ થય છે આ ખાવાનો સારો ના આવતો હવે ખાવાનો બહુ એ છે કેમિકલ યુક્ત, પદાર્થ છે.
સાચું કીધું, તમે અને આ વધારે પડતા પ્લાસ્ટિકના ઉપયોગથી, પણ આપણે જો કે જમીનનું પણ પ્રદુષિત પ્રદુષણ થાય છે, અને ઘણી બધી જગ્યાએ, આપણે જોયું કે અ જમીનના પ્રદુષણને કારણે, પાક પણ વાવી શકાતા નથી, જેના કારણે, આપણે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અ જેમ કે જો પાક જ આપણને નહી, મળે સમયસર તો
આપણા જીવન, પર પણ અસર થઈ, શકે છે.
બલ છે, આ સર તો હવે તો થઈ જ, છે. આવાનો આસર આપને થઈ જ છે, કઈ, કઈ રોગ લાગે છેમની તબિયત ખરાબ થઈ છે.
એટલે વધુ પડતા કેમિકલ્સ, અને ફેક્ટરીઓના ધુમાડા અને આ બધો વધારે પડતા ઉપયોગના કારણે, આપણે મુશ્કેલીઓનોો સામનો કરવો પડે છે, અને જમીન પણ પોતાની ફળદ્રુપ ગુમાવી રહી છે, ક્યાંક ને ક્યાંક એ બધું આપણને અસર કરે છે.
ના કારણે બહુ હાન, થય છે બ, મતલબ બુ
તો આપડણે હવેથી, ધ્યાન રાખીશું કે જેટલું બને એટલું આપણાથી જ કેટલું સાવચેતી રાખી શકાય, અને આપડે લોકોને પણ જાગૃત કરશું, કે જે આપણા કંટ્રોલમાં હોય. જેમ કે આપડે, બને એટલો. ઓછો પ્લાસ્ટિકનો યુઝ કરવો પાણીને દૂષિત ન કરવું, જ્યાં ત્યાં થૂકવું નહીં, એ પણ એક પ્રદુષિત કરવા માટે આપણેે, પણ જવાબદાર છે. આપડે લોકો એ જાહેર મા થૂકવુંના જોઈએ, એવી બધી નાની, નાની બાબતોની કાળજી લઈને જો આગળ વધીશું ને, તો આપડે આટલો બધો પરિસ્થિતિ જે ખરાબ ચાલી રહી છે, એનો સામનો નહી, કરવો પડે
ચાલો પાછળ, મિલા આપો
ભલે ત્યારે પછી, મળે